બસ મજામાં
હલો
હાલલો અવાજ આવી રહ્યો છે મારો
હા હા તમને પણ મારો અવાજ આવી રહ્યો છે.
હા અત્યારે તમારો અવાજ આવી રહ્યો છે.
અચ્છા તો શું કરો છો તમે હાલે બિજ છો.
હા અત્યારે તો જમવાનું એવું થઈ ગયું એટલે અત્યારે ફ્રીજ છું.
અચ્છા તોું આજ ન જમવાયું કેવું રહ્યું તમારુ
જમવાનું એમ તો સારું રહ્યું ને હવે હોસ્ટેલ નું જમવાનું છે તો હવે એકદમ સારું તો નહી કેહેવાય પણ ચાલે સારું હતું.
ચ્ા એટલે હોસ્ટેલ નું હવે તો થોડું ઘણું એવું મેનેજ તો કરવા પડે બરાબર ને
હા મેનેજ કરીને લેવા પડે એ એમ તો અમારી હોસ્ટેલમાં જમવાનું સારું આપવામાં આવે છે એટલે સારું હતું.
અચ્છા્ તો આજનો મારો ટોપિક છે આપણે જે હા શોપિંગ કરતા હોયએ છેએ એના પર છે અ તું તમને શોપિંગ કરવાનું ગમે છે.
હા શોપિંગ કરવાનું તો મને ખુબ જ ગમે છે.
અચ્છા તો આજે આપણે અ બંને શોપિંગ જેમકે આપણે બે ભાગમાં શોપિંગને વેચી શકીએ હ એક છે ઓનલાઈન શોપિંગ જે અ હાલમાં ખુબ એવી પ્રચલિત શોપિંગ છે. અને બીજી છે ઓફલાઈન શોપિંગ તો અ આપણે સ્ટાર્ટ કરીએ અ ઓફલાઈન શોપિંગ તો ઓફલાઈન શોપિંગમાં અ ઓફલાઈન શોપિંગ એ હાલ થોડી અ ઓછી પ્રચલિત છે અને ઓનલાઈન શોપિંગ એ થોડી વધારે પ્રચલિત છે. હ જે રીતે ઓફલાઈન શોપિંગ હોય છે તેમાં આપણે અ આપણને જીવન જરૂરી એવી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ એવી પ્રોડક્ટ કા તો કોઈ આપને જીવન જરૂરિયાત અ જીવન જીવવા માટેની વસ્તુ આપણે ખરીદતા હોઈએ છ છેીએ દુકાનો માંથી તો હા ઓફલાઈન શોપિંગ એટલે આપણે રૂબરૂું દુકાન પર જઈને આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરી અને વાત કરીએ ઓનલાઈન શોપિંગ ની તો ઓનલાઈન શોપિંગ એટલે આપણે ઇન્ટરનેટ નો ઉપયોગ કરી ઘણી બધી સેવીિંગ અ શોપિંગ એપ આપણા ફોનમાં અંદર આવી ગઈ છે અને યુઝ કરીને શોપિંગ કરવી છે ને ઓનલાઈન શોપિંગ કેવાય હવે મિનિંગ તો તમને ખબર જ હશે અને થોડું ઘણું નોલેજ તો તમને હશે જ કે હા ઓનલાઈન શોપિંગ એટલે શું અને ઓફલાઈન શોપિંગ એટલે શું બેઝિક તો હાલે બધાને ખબર જય જેમ તમે વાત કરી કે હા તમે ઓનલાઈન શોપિંગ પણ કરો છો. બરાબર
હા હું ઓનલાઈન શોપિંગ પણ કરું છું મારી જેમકે હવે કોમ્પિટેટિવ એક્ઝામ્સ ચાલતી હોય તો એની બુક્સ હોય. કાં તો કંઈ આપણે ફેસવોશ કા તો નાની નાની વસ્તુઓ પણ ઓનલાઈન શોપિંગ થી હું મંગાવતો હોઉ
અછા તો હવે હું એ બંને વિશે થોડી વિસ્તૃત ચર્ચા કરીશ અ જેમાં આપણે કહી શકીએ કે બંને જે શોપિંગની પ્રક્રિયા છે એ બંને અ પોત પોતાની રીતે બેસ્ટ છે, પણ હાલે જે ઘણી એવી પ્રચલિત છે જે ઓનલાઈન શોપિંગ હવે એમાં જોવા જઈએ તો બંનેના ફાયદા અને ગેરફાયદા છે, જેમાં અ વાત કરીએ ઓફલાઈન શોપિંગ તો ઓફલાઈન શોપિંગમાં આપણે રૂબરૂ દુકાન દાર પાસે જઈને દુકાનમાં ચીજ વસ્તુ ખરીદતા હોય છે. જેમાં હા એમાં એનો ફાયદો એ એ થાય છે કે આપણે પોતાની પસંદગીની વસ્તુ અને એની ગુણવત્તા ગુણવત્તા ને ચકાસીને આપણે તે વસ્તુ ખરીદતા હોઈ છીએ અને અ થોડું એવું ભાવતોલ પણ થતું હોય છે, અમુક વાર એવું પણ થતું હોય છે કે કોઈ દુકાનદાર એ વસ્તુની એની નિર્ધારિત કિંમત કરતા વધારે ભાવે પણ વેચતા હોય છે, તો ત્યાં થોડો એવો ભાવ તાલ પણ થતો હોય છે, અને ઓફલાઈનમાં એવી આપણે પ્રત્યક્ષ વસ્તુઓ લઈએ છેએ તો ઘણો બધો એવો રિસ્ક હોતો નથી અને સારી એવી ગુણવત્તાની વસ્તુ આપણને મળી રહે છે. હા એની જ કમ્પેરમાં આપણે ઓનલાઈન શોપિંગ ની વાત કરીએ તો ઓનલાઈન શોપિંગ પણ માધ્યમ જે એમાં આપડો હ ઘણો બધો એવો સમય પણ બચી જાય છે. અને વસ્તુઓ પણ મળી જતી હોય છે પણ એમાં અમ જેમ ટેકનોલોજીનો દુરુપયોગ છે તેમાં ઓનલાઈન શોપિંગમાં નો પણ એમાં સમાવેશ થઈ જતો હોય છે, એમાં પણ ઘણા બધા એવા સ્કીમો થતા હોય છે. અને ઘણી બધી એવી વસ્તુઓ પસંદગીની ના પણ મળશે ભલે આપણુ હ સમય બચતો હોય ઓનલાઈન શોપિંગ કરવા પણ ઘણી બધી એવી વસ્તુઓ કે જે આપણને અ પસંદ કરીએ જે એપમાં જોતા કઈ અલગ હોઈએ છે અને મળતી કઈ અલગ હોય છે. જેથી આપડી આ જે સંતુષ્ટિ હોય એ સંતુષ્ટ થતું નથી કેમકે હવે કોઈ એક ઓનલાઈન શોપિંગ એપ ની વાત કરું જેમ કે આપણે એમેઝોનમાં કોઈ એવી પ્રોડક્ટ લીધી ધારો કે આપણે કોઈ કપડા મંગાવ્યા અને જયારે આપણે એકમાં જોયા હોય એ એ બ્લુ કલર નું શર્ટ હોય ને લાલ કલર નો એવો પેન્ટ હોય તો એ જોયું હોય અને એમાં દેખાતું ઘણું સારું હોય ને જયારે રિયાલિટી માં જે એવી વસ્તુ આપણને મળે ત્યારે એ અ મોસ્ટ ઓફ કેસમાં તો નહી પણ એવાર એર કેસમાં એવું જોવા મળ્યું છે અને ઘણા બધા લોકો એ પણ એ જણાવ્યું છે કે અમુક વખત એ લોકો નાથી કોઈ ભૂલ થતી હોય છે કે કોઈ અ એવું કારણ હોય છે જેના કારણે અ- હ આપણેે જે જોતા હોઈએ છ છેીએ એ વસ્તુ આપણને મળતી નથી અને બીજું એવું કે ઓનલાઈનમાં આપણે હા ઘણી વાર પેમેન્ટ પણ કેન્સલ થઈ જતા હોય છે જેના કારણે અ પૈસા વાળું પણ થોડુંક એવું ગફલું થતું હોય મોટા ભાગની જે શોપિંગ એપો છે એ પોતાના પ્રોડક્ટ ને પાછી રિપ્લેસ કરવા માટે પણ એ લોકો સ્કીમ લાવે છે જે એક સારી બાબત કહેવાય છે. કે જો તમને આ ના પસંદ હોય તો એના બદલામાં અમે તમને એવી જ કોઈ બીજી કોર કોઈનીલે ન તેજ વસ્તુ તમને પાછી આપી અને અ પૈસામાં પણ એવું જ થતું હોય છે પાછા પૈસા પણ તમને આપી દે છે. તો અ આપને કઈ શોપિંગ કરવાનું વધારે પસંદ છે ઓનલાઈન કે ઓફલાઈન
અ એમ જોવા જઈએ તો જયારે હું ઘર બાજુ હોઉંને કારણ કે મારું ઘર ગામડામાં છે તો ત્યાં આવી ફેસિલિટી નહી મળે તો ત્યાં તો હું આપડ રૂબરૂ જઈને જ શોપિંગ કરતો હોઉ છું ઓફલાઈન પણ જયારે હોસ્ટેલમાં હોઉ છું ત્યારે અમુક વસ્તુઓ એવી હોય છે જે આપણી આસપાસમાં મળતી નથી તો તેવી વસ્તુ હું ઓનલાઈન જ મંગાવવાનું પ્રેફર કરું છું ને એક ઓનલાઈનમાં એવું કે એ શોપિંગ ખુબ જ સરળ હોય છે કારણ કે આપણે એક ખાલી એપ્લી કેશન્સમાં થોડુંક એ કરીએ ને ડાયરેક્ટ વસ્તુ આપણે ઘરના દરવાજા સુધી આવી જ હોય છે તો એ ઓનલાઈન શોપિંગ કરવાનું તો મને ખુબ જ ગમે છે મને તમે કીધું તેમ કે અમુક સ્કેમ થતા હોય ને વસ્તુઓ કોઈ વાર અલગ આવી જતો હોય ખામી વાળી આવી જતી હોય એક ભય તો રહે જ છે પણ રિપ્લેસમેન્ટ પણ આપડે એમાં આપતા હોય છે સુવિધા એટલે હું એ વધારે પણ અમુક વસ્તુઓ હિસાબે હું એ પણ પસંદ કરું છું જે દાખલા તરીકે બુક્સ હોય કાં તો એવી નાની નાની પ્રોડક્ટ હોય એવી હું ઓનલાઈન જ મગાવું છું ને જે આપણે કપડાં હોય કે એવી જે વધારે કિંમતી વસ્તુઓ હોય એવી હું ઓફલાઈન જઈને ખરીદવું એ વધારે પ્રેફર કરું છું તો એ બંનેનો હું ઉપયોગ કરું છું
અચ્છા તો તમે બંને શોપિંગ એપ તમને બેસ્ટ લાગે છે હા અને તમે એવી ખુબ જ એવી સારી વાત કરી જે તમે કીધું કે અ ઓનલાઈન શોપિંગમાં જે વસ્તુ હોય જે અમુક એવી વસ્તુઓ પણ હોય જ્યાં હા આપણા નજીકના એરિયામાં ઉપલબ્ધ ના હોય એ હા ઘણી દૂર છે એને મંગાવવું પડે તો એ ઓનલાઈન શોપિંગ થ્રુ આપણે અ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ અ અને સાથે સાથે ઘણી એવી વસ્તુઓ પણ છે જે આપણે હ એમ તો જોવા જઈએ ઓનલાઈન શોપિંગમાં તો મોટ્ટા ભાગની એવી વસ્તુ જે અ જેને આપણે કહી શકીએ કે બ્રાન્ડેડ હોય કે હા થોડી હાઈ સ્ટેન્ડર્ડ કંપની વાળી હોય તો એ એવી વસ્તુ આપણે અ ઈઝીલી એવી વસ્તુ આપણનેમ સારી જ મળતી હોય છે મોટા ભાગે કારણ કે અ કોઈ પણ એવું બ્રાન્ડ હોય કે કોઈ પણ એવી પ્રતિષ્ઠિત કંપની હોય તો એ પોતાનું પ્રોડક્ટ અ સારું જપતા કરે કારણ કે એમને પણ પોતાનું હ એક નામ ઉભું કરવાનું હોય તો એ તો હું પણ અ બંને શોપિંગનો જ ઉપયોગ કરું છું અને મોટાભાગે જયારે મારે એવું થતું હોય છે કે જયારે મારે ઓછી કિંમત વાળી કે થોડી અ હલકા સ્ટાન્ડર્ડની જે વસ્તુ લેવાની હોય છે જે બેઝિક આજુબાજુમાં મળી જતી હોય છે એ હું આસપાસ થી લઈ લઉં છું અને બાકીની જે બીજી વસ્તુ જેમ તમે કીધું કે જે ઉપલબ્ધ ના હોય આપણા આસપાસના વિસ્તારમાં તો હું એના માટે ઓનલાઈન શોપિંગનો ઉપયોગ કરું છું અને એમ તો જોવા જઈએ તો બંને શોપિંગ એપ બેસ્ટ છે અને બંનેના પોતાના ફાયદા છે અને ગેર ફાયદા છે હમ તો આપને મારી જે ઇન્ફોર્મેશન હતી ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શપિંગ વિશેની ચર્ચા તો તમને કેવી લાગી
અને બંને વિશે વધારે જાણવા મળ્યું અને એક ઓનલાઈન શોપિંગની સ્કીમ વિશે પણ તમે સારી એવી વાત કરી તો મને જાણવાની ખુબ જ મજા પડી અને તમારી વાતો સારી લાગી
અચ્છા અચ્ા મને પણ આપનો એો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર અને ચર્ચા કરવામાં પણ મને સારું લાગ્યું તમારી સાથે તો હું આપનો આભાર માનો છો અને અહી હું મારી જે ચર્ચા હતી અતિ વિરામ લવ છું
હું પણ હવે વિરામ લો છું
ઓકે ચાલો અંતરા
હા ચાલો